હલો. હા, કેમ છો?
બસ મજામાં.
હમ્મ, કઈ વાંધો નહી આજના ટોપિક અહ ઉપર વાત કરવાની હતી ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન. એજ્યુકેશન ના માટેનું
હા, બોલો.
હા, એના માટે જ કે એજ્યુકેશન અહ લાઈફમાં વધારે પડતું ઇન મ્પોર્ટન્સ હોય છે અનએજ્યુકેટેડ પીપલ કોઈ આગળ વધી નથી શકતું આજના ઈયર માં કઈ અને નવા નવા કોર્સિસ આવી ગયા છે. ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવી ગયું છે પેલે થોડું એક અહ લિમિટેડ બેઝ હતું. કે થોડું ભણ્યા અને થોડું તમે જોબ પર લાગો હવે ઘણા બધા અહ ઘણી બધી શાખાઓ થઈ ગઈ છે ઘણા બધા કોર્સિસ થઈ ગયા છે એમ.
યાહ વ.
હમ્મ.
નિરીક્ષરતા અને ઘણી બધી દૂર બી થઈ ગઈ છે પેલે એક અહ હતું કે અહ એજ્યુકેશન કોઈને ધ્યાનમાં જ નહીં હતું તો અહ બસ અહ કઈ વાંધો નહી કે ભાઈ ભ થોડું ઘણું ભણ્યા કઈ વાંધો નઈ એમ. હવે ટોટલી બધા એટલા બધા અહ જાગૃત થઈ ગયા છે આ વસ્તુમાં કે જ્યાં સુધી ડિગ્રી માસ્ટર ડિગ્રી નહી મેળવી શકે ત્યાં સુધી સળંગ અહ કન્ટિન્યુ રહે છે એમાં વચ્ચે થી કોઈ પણ ખલેલ પહોંચડતા નથી.
પણ એના વગર કઈ ચાલતું નથી ને એમ ભ ભાણિયા વગર કઈ થતું નથી અત્યારે. એટલે પેલે કેમ છે કે બધું થી ચાલી જતું હતું આમ બધું નોકરી પર એમ બી ની ભણાવે તો બી લગાડી લેતા
લગાવી લેતા હતા હવે હવે એ આપણા પે રોજના ધંધા બિઝનેસ કવાય તો તેમાં પણ કશે ને કશે હવે એજ્યુકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્સ થઈ ગયું છે એમ જેવી રીતે આપણે કોઈ હા હા જેવી રીતે કિરણા સ્ટોર છે તો કિરણા જોઈએ જ હા હવે કિરણા સ્ટોર વાળા લોકો ના શું કરે કે છોકરાઓને મૂકી દે છે પણ એજ વસ્તુ વસ્તુ ના બિલ ને એ બધું જનરેટ કરવા માટે ઇન્કમ ટેક્સ છે સી એ છે એને આપણે હાયર કરવું પડે તો આપણે એજ્યુકેટ તે પણ હશે તો આપણે હાયર કરી શકશું એમ નહી તો સામે વાળો આપ કેમ કરશે જ કે ચાલ આમને સમજ નથી પડતી તો આપણે કઈ પણ મૂકી દેસું એમ
હા
હમ
એ તો થાય જ છે અત્યારે તો પણ તો પણ એ તો પણ એ થાય જ છે સ્કેમ ગમે તો એટલું આપડે ભોર્ણ લાવય તો બી ફસાઈી જ લે છે એમ આપણને
સાચી વાત છે હ
હમ
હમ એ તો અટકવાનું નથી પણ એઝ આ આપણને જાન હોય આપણે ભણિયા હોય તો આપણે થાય છે કે નાહી એલર્ટ થાય છે કે ક્લિક થાય છે માઈન્ડમાં કે નહી અહિયાં ખોટું થઈ રહ્યું છે આ સ્કેમિંગ વાળા હંમેશા કોને કોને બનાવતા હોય હથિયાર કે જેને કઈ જ નોલેજ નથી એમ
એના માટે એજ્યુકેશન ઘણું જરૂરી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ છે
હા
બે મિનટ તમારો ફોન
હા હા
હા બોલો ને.
હા બોલો
હા તમારા મંતવ્યમાં શું છે. આ એજ્યુકેશન નું ફાયદેમંદ નું
બસ કે એ એટલું જ કે એજ્યુકેશન કરવું જોઈએ. એમ કમ્પલસરી છે એજ્યુકેશન કરવાનું ને ભણવું જોએ. બધાએ ભણવું જોઈએ એમ.
ભણવું જ જોઈએ પણ થોડુંક થોડુંક અત્યારે શું થઈ ગયું છે કે પ્રાઈવેટ પ્રાઈવેટ સ્કૂલ્માં અને એ બધું ઘણું થઈ ગયું છે. હવે થોડુંક આપણા શિક્ષણ મંત્રી બી ગવર્મેન્ટ સ્કૂલ અને કોલેજ માં બી થોડું શિક્ષણ પ્રથા વધારે ને. તો અમુક જે નથી કરતા આગળ એ લોકો પણ આગળ વધી શકે.
હમ
જેવી રીતે એક માધ્યમ થઈ ગયો છે અંગ્રેજી નો કે અંગ્રેજી વગર કોઈ વેલ્યુ જ નથી. એ એ ભ્રમણા પણ થોડી ખોટી
શું કેવ
ઇંગ્લિશ નોટ નેસેસરી એમ તમારી પાસે નોલેજ- કેટલું છે. તમે કેટલું બોલી શકો છો. એક ટોપિક ઉપર તમે કેટ કેટલી રીતે તમારે એ ટોપિક નું નોલેજ છે. એ પ્રમાણેનું હોવું જોઈએ. આજના આજના એટલે હા હ થો ગેરાયદો બી બોલું જો કે શું છે કે એકદમ છોકરુ ને નાના છોકરાને એટલું પ્રિપરેશન કરે કે નહી. પ્રાાઈવેટ સ્કૂલમાં જવાનું જ છે. આજે ટીચરે તમને આ લોડ આપ્યું જ છે.
બરાબર એ તો થવું જ જોઈએ ને એમ કે ભણવું તો જુું જરૂરી છે. આ જિંદગી જીવું હોય તો ભણવું તો જરૂરી જ છે એમ. સમયજા.
હ પણ પેલું કે ને કે ભાર વગરનું અભણતર હોવું જોઈએ. હાર વાળું ભણતર નથી. આગળ વધતા એમ.
હા નિખિલ બરાબર
ભણવું તો જરૂરી જ છે. કઈ બી કરો કયો બી ધંધો કરો કઈ બી નોકરી કરો પણ ભણવું તો જરૂરી ઘરે બેઠા ને લોકોને બી એવું જ છે. કે હા એમ કરવું તો પડશે જ ઘરે બેઠેલા તે લોકને કરવું તો પડશે જ એમ
પડશે જ પડશે જ આજે આપડે કશે પણ જઈએ છે. તો આજે કઈ પણ વસ્તુ નું પૂછે છે કે તમારું એજ્યુકેશન શું છે. એક ટોપિક અંદર હોય જ છે જેવી રીતે ફર્સ્ટ નેમ નેમ, સર સરનેમ, ફોન નંબર તો એજ્યુકેશન શું છે એમ?
ભણવું તો બો જરૂરી છે. આ જિંદગી જીવવું હોય તો તો બહુ જ જું છે બરાબર.
હમ હવે થઈ પણ એવું ગયું છે કે એક રૂપિયો એક લાખ સમાન થઈ ગયો છે આજે લાખ રૂપિયાની પણ કોઈ વેલ્યુ
કઈ વેલ્યુ નથી. બસ બના અત્યારે સિતેર એસી સીતે હા સતેર એસી હજાર રૂપિયા પગાર હોય ને તો કઈ થતું નથી.
હા એટલે ઈઝી પેલે એવું હતું કે સી્તેર એસી એટલે ઉ સિત્તેર એસી હજાર પગાર છે એમ
હા એ અત્ય્યારે કઈ જ નહી કઈ લાખ રૂપિયા તો પણ કઈ ડિમાન્ડ નહી મળેલો વિચાર કરો છ તમે કોઈ નની મહાગ ડિમાન્ડ જ મળે એમ તો ડિમાન્ડ જ દસ હજાર વાળો તો ઘેરે ઘેરે મરી જવું
હા એ એટલું એટલે આજના જમાનામાં અત્યારે શિક્ષણ અને શિક્ષણના જે અત્યારે બધા ઘણા બધા પાસાઓ નીકળ્યા છે. અલગ અલગ ને એ સારું છે કે ઘણા બધા એ લોકો આગળ વધારતા બી છે. ઓનલાઈન- પ્લેટફોર્મ પરથી બી કે જે લોકો નહીં જઈ શકે એ લોકો પણ આપને ઘરે બેઠા મોબાઈલ દ્વારા પણ શિક્ષણ આપી શકે છે. એમ હમ એક જ વસ્તુ હું તો કહ કે જેને એમ કરવું હોય ને તે કઈ પણ કરી શકે
હ
જેને ભણવાની એક લીધું જ હોય તે કઈ પણ કરી શકે
બરાબર બહ બહુ બઉ બહુ બધુ છે અત્યારે તો કેમ કે પછી સ્કેમ પણ બઉુ બધા થઇ જાય બહુ બધું બધું કરી શકે છે આમ બધા
હા
ભાઈબોલ હમ
સ્કેમ સ્કેમ કેના માટે થાય કે આપણને અધૂરી જાણકારી હશે તો સ્કેમ તો થવાનું જ છે
બરાબર અધુરી બહુ બધી જાણકારી હોય તો બી પણ થઈ જાય છે અત્યારે તો તમે શીખવા પણ હોય ને બહુ બધું પરિણ પણ હોય તો
તપ પણ થઈશ હા પેલું કે ને પેલે થઈ જાય પછી છે ને કોઈ કઈ પણ જાય છે કે તમે તો ભણેલા છો કેમ આવું થયું હા એક ક્વેશ્ચન માર્ક ત્યાં પણ આવી જ જાય છે
બરાબર
હમ
ના બોલો બીજું
બસ બીજું બોલો તમે કે હવે તમારા માટે બધું શું છે એટલે ભણવાનું તમારે કઈિગ ને કેવી રીતે એક પસ
ન્જિનિયરિંગ કરીયએ છ હમે
ઓકે સ
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરીએ છી એટલે પછી બહાર નીકળી જવાનું છે એમ આપડે
અચ્છા અચ્છા
અહીં ઈન્ડિયા તો કોઈ પૈસા નથી એટલે બાર નીકળીયેલુંારુંય એમ
હા ન્માં પૈસા પૈસા ઇન્ડિયામાં છે પૈસા પણ છે ને પોતે બધા એક લિમિટેશન રાખી દીધી છે
હ બસ આમાંરે તો કેમ છે જોઓ તમને કેમને ખેતર જ એટલા બધા છે એટલે તેમાં પણ કમાઈ શકીએ છીએ પણ અમારે તો કેમ આખો દિવસ જમારો છતા બાર પોનામાં ખબર પોનામાં નામ ભળેલું છે હા બસ તે દિવસ આહીર આહીર
હમ
બ અંગ બધા ત જ છે એમને
કારણ કે આ એજ્યુ એટલે કમાવાનું તો આપણે ઇન્ડિયામાં બી ઘણું બધું
ઘણું બધું છે પણ કમાવતા આવડું જો એમ
હા બસ એજ વસ્તુ છે હમ આ મારુ તો ન્યુટિશન શું તો
શું કેવું
બ્યુટીશન છું સલોન છે મારો હા મારું વાપી માં છે વાપી સાંભળ્યું છે
ઓકે આપડે ભી નવસારી જ
અચ્છા હીં છો ને હા અચ્છા હ એજ વસ્તુ છે ને હવે જો આ એક વસ્તુ છે કે શિક્ષણ ના દ્વારાથી જ આજે આ એક માધ્યમ પણ ચાલુ થયું છે આ માધ્યમ ના દ્વારા થી બી ઘણા બધા સારું જો સારું નોલેજને સારી રીતે કરશે તો આગળ વધવાના જ છે
બરાબર
હમ
બઉુ બધુ છે કમા વસ્તુ બહુ બધુ છે બહુ રીતે કમાઈ શકેી આપણે જે જેમ કે આપડ અત્યારે વાત કરતા છે તેવી રીતે
ચોરી લપાટી અને પછી શું કે પેલું ભીખ માંગવાનું આજના આજના વસ્તુ જયારે ભીખ ગતા હોય ને તો અડધર પર્સન એમ જ કે છે કે તને હું સ્કૂલે મૂકું
હા બસ
હા તમે સ્કૂલે જાઓ શિક્ષણ લેવ શિક્ષણ તમને આગળ વધારશે જ
હા એમ બસ
હમ.
આપણે બે એવું વિચારી એનેત મે ભીક માગો છો તો તમને સ્કુલે જ આવો
હા અમે અમે તમને પૈસા આપીએ કે તમે સ્કૂલમાં જાઓ હમ હા તમે એક એક હોદ્દો હ એક હોદ્દો મેળવી લો અને તેમાંથી તમે કમાવો
એ થોડી વસ્તુ વસતુ હોય એમ
હા એ એ એ એકચુલી નિરક્ષરતાનું પરિણામ છે, જેને જ્ઞાન જ નથી એ આવું જ કરશે
બરાબર.
હમ.
ચાલશે તમારા સાથે આનંદ થયો
હા સારું સારું થેન્કયુ બાય.
હમ.